વિપુલભાઈ
બોલો બોલો મહે મજામાં મહેશભઈ.
મજા, મજા.
એમ, કેવું ચાલે હે?
બસ ચાલ્યા કરે હ.
એમ?
આપડે એક સોફા બનાવવાના હતા.
એવું હતું એમ?
હમ, હમ.
હા તો તમે એક કામ કરો, હું ત્યાં માપ લેવા આવું?
હમ.
માપ લઈ અને સેટિંગ કરી દઈએ તમાર સોફાનું.
હા બરાબર.
તમારે જેવો કલર ભાવ તાલ તો જો ન, પચીસો ત્રણ હજાર રૂપિયા ભાવ હે. સારી ક્વોલિટી માં
એ પચીસો ત્રણ હજારમાં સોફા તૈયાર થઈ જશે એમ?
અરે ભાઈ ના ના યાર પચીસો ત્રણ હજાર માં થતો હશે યાર, ખાલી ફૂટ ફૂટના ભાવ છે ફૂટના
એ કેમ ફૂટ એટલે
રનિંગ ફૂટ એટલે આ ખૂણે થી ધારો કે છ ફૂટ થીયું આમ
હમ
તો એક ફૂટ ના પચીસો થી ત્રણ હજાર રૂપિયા ભાવ. બે આમ તો બે હા બધું આઇ જાય. બે હજાર થી ભાવ ચલો સ્ટાર્ટ થાય
હમ
બે હજાર થી પચીસો સુધી ના છે પણ એન થી યે કોઈ હેવી રેન્જમાં જવા માંગતું ને આમ તો પચીસ બે હજાર થી પચીસ જ છે.
હમ હમ.
પણ તમારા જેવા વીઆઈપી લોકો હોય ને. એને અમે ત્રણ હજાર જેેવા આપીએ છીએ. કારણ કે અમને વી આઈ પી કક્ષા જ જોતી હોય, એટલે અમે એમને સસ્તું આપતા હોય નહ.
આપડ ઊચા ઊંચું જેટલું બધું વાપરે એ રતના વાપરવું હ.
હા ફૂલ ક્વોલિટી વાળો ફૂલ અને ભાગે તૂટે્યાની આજીવન ગેરંટી.
બરાબર.
બરાબર. એટલે એવી રીતની વસ્તુ બનાવીએ છીએ અમે અને આપતા હોઈએ છીએ.
બરાબર સમ.
અને કાપડ બાપડ બધું તમને પસંદ કરવા આવશુ અમે.
બરાબર હા હા બરાબર આ તો જોઈશું.
હા તમને જે કાપડ અનુકૂળ આવે એ રીતે કરશું એમ.
હમ હમ.
હમ.
એટલે આપડ આઠ ફૂટો મા આડો બનાવવાનો હોય.
હ હા જે રીતે કરવું એ રીતે, થઈ જશે એમ. છોટમાં સમજી લો.
હ સર આપડ પણ પંદર તારીખે જુઓ.
હા?
પંદર તારીખે જુવું એમ.
પણ ભાઈ અમને ફ્રી નહી અમે યાર સમજો મહેશ ભાઈ.
ચ
હમણાં અમે ટાઈમ જ નથી અમે એક પંદર દિવસ રહીજો ખાલી. પંદરમાં દિવસે તમને સોફો આપી દો.
તમારે હાલ ચો કોમ ચાલુ શમ ચાલુ.
અમારે યાર ફર્નિચર નું કામકાજ ચાલુ છે. અને એ એક છે મહિલાનું કામ છે લેડીઝ નું છે, અને બ્યુટી પલન નું કામકાજ ચાલુ છે બરાબર.
બરાબર.
પણ હવે વધારે વધારે કરે છે કામ અને બધું એવું બધું છે, અને પ્લાનિંગ બદલાય બદલાય કરે છે હવે કે આવું નહી આવે. હવે આવું હવે, આ નથી ગમતું આ તમે ખોટું બનાય્યું. શું કરવા પેલા કીધું તું તો નતું ગમતું તો. વિચારવું પડે તમામાં.
પ આપણે મજૂરી લઈ લેવાની.
એ તો બધું લઈ લે લઈ લેવાનું બધું છે.
હમ હમ.
પણ હવે જે વસ્તુ એટલે અમુક વસ્તુ ઘટાડી પછી એમ એટલે અમ એવરેજ માલતાાલ બધું હરખા જેવું થઈ જાય છે, પણ મજૂરી વધી જાય છે એવી વાત થઈ. ખ્યાલ આયો?
બરાબર.
માલ માં સમજ્યા કે ચલો આનો માલ પેલામ વપરાનો પણ મજૂરી ચ જાય.
હા એજ ક મજૂરી તો લઈ લે ને અલગથી.
તે પંદર એક હજાર રૂપિયા વધારવાના છે હ શું થાય છે જોઈએ છે એટલે પછી
આપડે શું કેમ અષાઢી બીજ આવે હે ને
હમ્મ હમ્મ
કે દાન માં આપવા તા
હા સાચી વાત છે પણ એ અમને આષાઠી બીજ નું જ મુહૂર્ત છે એટલે હવે મારું શું કરવું એમ વિચારશે બધું તો એ વાંધો નને હેડ હું બીજા એક એસ્ટ્રા કારીગર નું કંઈક સેટ કરી આપું
ના યાર કારીગરતા અમે બીજા કોઈ નહીને
તો પછી મારા જ કારીગરથી હું પોતે જ કારીગર હોઉં તો પછી તમારે મારે વેઇટ કરવી પડે પંદર દિવસ
પિંક સેટ કર હ ક વસ્તુ રત્રે ખેસી ને મો વળ
હા એવું કઈક થાય પણ તમારે મને એડવાન્સ પચાસ હજાર કે જે હોય વીસ
એ તો બધે બધા આપી દઉ ત ફૂલ ફિગર આપી દઉં જે થતું હોય અતારથી
હા તો કઈક રિસ્ક લઈએે ચલો ને રાત નુ
બરાબર
વાંધો નહી તો બે દિવસ પછી પેમેન્ટ કરાવો અને આપી દઈએ તમને હડો ને અષાઢી બીજ ના આગલા દિવસે ચલો
ના એટલે આગલા દિવસે જુઓ આપે
હા એક દિવસ પેલા તમારે મોકલાવું પડે વસ્તુ
તા રથમાં લઈ જવાનું હ એટલે
હા વાંધો નઈ તમ તમારે તમારું જેવું પ્લાનિંગ હોય એ રીતના તમે કરી શકો છો
બરાબર થોડુંક પાાવખાડમાં થોડુંક થોડુંક ઓછું થાય એવું કરજો
વાંધો નહી તો હજાર રૂપિયા ઓછા લેવા બરોબર ને
એવું નહી યાર હચમાં
તમારે રીઝનેબલ જ ભાવ ગિરામાં બહુ લાંબુ કમાવાનું હોય નહી વસ્તુ સારી ક્વલિટીને સ્ટાન્ડર્ડ નાખીને આપવાનું બરાબર કા તો પછી લો બજેટ વાળું કરવું પડે વસ્તુ એવી હે ફરક
ના ના એ તો આપડે મટરિયલ સારું વાપરવું તમે ક્યાં બનાવશો આઈ કવા આવશો બનાવવા
ના ના અહીંયા નહીયા અમે બનાવીને તમને મોકલાલી દઈશું
કઓ બનાવંશો
અમારા ઘરે જ સ્ટાન્ડર્ડ ક્વલિટી બનાવીને મોકલાઈ દે
ઘેર બનાવશે
તો ગોડાઉન ઉપર જ બનાવી દેવું ગોડાઉન એ જગ્યા હોય છે
હમ્મ
ગોડાઉન ઉપર અથવા તો જે રીતે સેટ થાય એ રીતે બનાવીનેએ ને આપીયે અમે સાઈડ ઉપર બનાવી દઈએ કોઈ બીજી સાઈડ ચાલુ હોય ને
હમ્મ
એને કઈ ને કે ભાઈ આપો ચીટો અમારે વપરા હે ચાલુ સી ચાલુ સાઈડ એ વાપરી દયા.
બરાબર
હમ... એ રીતે હોય છે. બોલો બીજું કો, શું ખેતીવાડી માં કેવું છે કો.
ખેતીવાડી માં તો, હાલ તો હમણાં વરા પાયા નહિ હોય.
અવે આપની
હમ..
હા મેં સાંભળ્યું કે, તમે તો ઓમ. જીરા ની ખેતી જોરદાર કરો હો ન.
જીરાની તો કરીએ, પણ હમણાં તો પેલું શું ઘૂટિયું કેવાયને શું કેવાય ઉપર આવે
હ એ જીવાત.
ઘૂંટિયું આઈ ગયું એવા, જીવાત ખાઇ જ જાય.
ના, એવું થયું, એટલે એવી તો તમે શું ટ્રીટમેન્ટ આપો છો અંદર તો
દવાઓ એકલી દવા, બઉુ દવાઓ જીલું ખરેખર ખવાઈ નઈ એમ એકલી દવા.
એટલી બધી દવા નાખો.
બઉુ -બઉુ દવાઓ આવે.
દવા વગર પાકે જ નઈ એવું.
ના, હ.. પા
તમારે જેવા, અમારે જેવા ને ઓર્ગેનિક લેવું તો મળે જ નઈ ને
ના.. ના કાઠું જીરા મા તો બહું કાઠું હ. જીરું છે, મરચા છે, મતલબ દવા વગર પાકતું જ નહી. ઉપર થી બીજી વાત ખાઈ જાય, ઘેર ખાય એવું થાય.
હમ.
અ.. ઘરે ખાઈએ પણ, તમે રહી જો એવું થાય.
અને આ એ પણ બીજું શું કે, ખેતીવાડી માંથી ખર્ચો કાઢવો પડે, ખર્ચા-પોણી.
બધું એમ એમ.
હમ.. સાચી વાત છે. બરાબર છે તો, બીજું શું ખેતીમાં શું-શું કરો તમે?
હા કપા હ આવ્યો હતો
હા હા..
દીવો કપા હોય ને બેજા બા
બાજરી કરી દો ને, હવે તો.. મ હ.. ચોમાસું બાજરી કર દો તો મસ્ત થઇ જાય.
હા, થાય-થાય પણ બરાપ આવેે એટલે કરીએ એમ.
અને કદાચ જો બાજરીનું સેટઅપ ઓછું હોય તોજાર મસ્ત, જાર ના પૂળા મસ્ત થાય. અને જાર જો સારી એવી, દેશી ઓમ જુવાર વાવો ને તમે એ ટાઈપનો એ મોટા.. મોટા-મોટા કાસણા આવે ને?
હમ
એવા કોહણા વાળી બનાવો ને સાહેબ, તો શું એ જાર થાય કોઈ. ખાતા રહી જાવ બાજરી ના રોટલા. જારના તો રોટલા ય મસ્ત થાય ખાવાની મજા આવે, બાજરી જેવા જ.
હમ.. ના એ કરવું જ છે. અ તો વરાપ આવે એટલે બધું વિચારીએ.
હા-હા, બે-ચાર દિવસ રોકાઈ જાય તો તડકો ઘાટે એટલેી વળી કરી દેવાનું વળી પંદર વીસ દાડા, દસ દાડા ફેરે વરસાદ તો આવવાનો જ છે. તમાર તો એટલે વગર તમાર પાણી એ તમારે પાકી જવાનું છે હમજીલો.
વરાપખાન વળી પાછો વરસાદ પડે તો શું પાકે.? વાવ્યા વગર.
ના ના પડે તો ઈ એક વાડો નહી હમજો. બધા ખેડૂતોનું બધાનું વિચારી ને એ પણ પડતો હોય. ના પણ અમુક શું કે? કોઈ જગ્યા વધારે પડી જાય. એને કોક એવું એને વિચારીને પાડ્યું હોય એમ.
હા એટલે ને,
હમ બાકી તો કોઈને. કોઈ બધા નુ વિચારે છે એમ સમજો.
હા એ તો સાચી વાત છે મામા.
બરાબર અને બીજું એ કર લોનની પ્રોસેસમાં હ મોકલ્યું હતું ને તઈ મને તો. હા હા એટલે કાલે પેલા વકીલ જોડે હું ગયો હતો આજે
હમ
એ કઈક આકારણી કાઢવાની દેવા આકારણી માટે તેત્રીસ ને પચાસ રૂપિયા પેલા ભરવાના. એના જૂના જૂના વેરા ના. એટલે એ આપી દે હ વર્તી આલે તો હાલ જે ખર્ચ એ જુ ન એમનો.
એમનો?
હમ
બરાબર,
એ આપડે ભરવાનું થાય. હાલ પછી વતી હાલ એ પાસે અંદર એટલા ઓસા આપવાના.
હમ
હમ
નવા ધોની? મને જેવ પેલા અઠવાડિયા પેલા કેજે મારે પેલા મહેસાણા જવાનું હોય ને લેબમાં
વધો નહી તો તમને કેમલ આજકાલ બધું પતી જાયશે બે દિવસમાં. બે દિવસમાં એટલે પછી શું સીધું દસ્તાવેજ કરવાનું થાય તે વખતે આવવાનું થાય. સાઇન કરવા. હા એની જ વાત કરવી તો કેરે સેન્શન ને બધું આવી જાય બે દાડામાં એવું કીધું મને તો.
ટેનશન એટલે?
એ બધું દસ્તાવેજ કઈ કરે એટલે પૂરું એમ.
બરાબર.
બરાબર મારે લગભગ પેમેન્ટની જરૂર નહીં પડે. પણ ઇન કેસ કદા દતાવેજ વખતે થોડું ઘણું જરૂર પડે દહ વીહ હજાર રૂપિયા.
હમ
તો સેટિંગ રાખજો.
એટલું બધું મારી જોડે ચયા થી નીકળે?
હા તો ઈન કેસ એ લોન માંથી તને જે લોન ના હાથમાં આવે વડિયામાંથી એડજસ્ટમેન્ટ આમ તો બધું શું કે ચેટલી થાય એના ઉપર આધાર છે. તો પેલી નહી ને એવું બધું હે કેમકે કે આટલા તો તીહ હજાર રૂપિયા ભરાતા જ નહી હપતા બાઉસ થાય.
બરાબર,
એટલે એ પેડ કરી દેવાનું એટલે પછી એક જ અપતો રે ને એવું કરવાનું. આપડે ફરી શકીએ. લોંગ ટાઈમધી શુંએ? પચ વરસ હૂધી સુટું કરી દેવાનું.
હમ્મ અને કેટલા નુ થાય એમ છે?
એઈ હતર. હતર આજુબજુ વધારે નતોને આખો કેશ જ ના પાડે કે નઈ થાય તો રેવા દો એમ કે. જે થાય કર ને ભાઈ એમ કરતો પાર આવ
ઓકે હ સી સીબીલ તો
એ સેટિંગમાં એને આવવાના પૈસા એ વીસ હજાર રૂપિયા જેટલા માંગે એટલા એક્સ્ટસ્ટ્રા એ બીધું જફત છે પણ મલચું હ કે હાલ આ બધું ક્લયર કરતા બધું સેટિંગ થઈ ને તો આપણે તો આપણું
હું કે
હું તો પ વેલ્યુશન તો આવશે પંદર હજાર નો ધારો કે હપતો આવે ને તો બઉ જ ટેન્શન એ હવે આજ કાલ કાલ આવે કોમદાડા આવે એવધ
બરાબર
એ વાત થઈ
એના ઉપર પઈ થાય ને
હમ્મ પછી થાય વકીલ નું આકણીમાંજી
હમ્મ
એટલે કે આંકણી લાવ કે લોન થઈ જશે એવી વાત થઈ મે બીજું ખર્ચો ના કરાવતો
હમ્મ
એવું કીધું મે કાઢવા તો પણ સે તોય વકીલ હુધી વાત જીએ એટલે મલ ફાાઈનલ હોય તો જ જાય ના પેલા આપણે લોનું કરાવ હતા લોગીન જ થતી ખાલી મે એક બે વખત મુૂકેલી લોગી નથી થાય અને એક બે લોન પરવડ ખરી ઉડી રહીને પણ થાતી નહી ખબર હ
હમ્મ
એવું થાત એવા હાલઈ રહ્યાતા એકું નેટ નેટ સેટિંગ કરીને આપતો પ એલું થાય શું બીજું કહો આપડી બાર મિનિટ નો સમય પૂરો થઇ ગયો બરાબર